જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ હું મજામાં છું તમે કેમ છો?
પછી વાત કરી રહ્યા છે તો આજે આપડે કઈ સરસ વિષય પર વાત કરીએ
હા હમણાં જોને લગનગાળો ચાલી રહ્યો છે તો મારે અ નજીક હા એક દો મિત્ર છે એની બેન ના લગનની તૈયારી ચાલી રહી છે તો હું આજે ત્યાં જ થોડી અ બપોરે ત્યાં જ હતી તો જો જોવોને લગનની તૈયારીમાં કેટલી બધી આપણને તૈયારીઓ કરવી પડે છે એટલી બધી બાબતોનું ધ્યાન રાખવું પડે છે
હ તે તો એકદમ સાચી વાત છે લગ્નના દિવસે ઘરમાં બહુ બધા કામ હોય છે
અને લગન પહેલા આપણને કેટલી બધી વસ્તુઓનું સારી રીતે અ કોઈ પણ કામ હોય એઈ અલગ અલગ જિમ્મેદારી સાથે આપડે બધાને થોડું થોડું અ વાટી દઈએ તો એ કામ સાર સમયસર અને સારી રીતે પૂરું થાય છે
એકદમ સાચી વાત લગ્નની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી શરૂ થાય છે સૌથી પહેલા શુભ મુહૂર્ત અને સ્થળ નક્કી કરવામાં આવે છે એના પછ છી પરિવારના બધા સભ્યો મળીને આયોજન કરે છે
એ તો બિલકુલ સાચું કીધું તમે અને જો કેટલી બધી હમે તો મોંઘવારી થઈ ગઈ છે તો એટલા માટે કોઈ પણ વસ્તુની બુકિંગ સમેયસર કરાઈ લઈએ તો આપણને લગનની સમયે કોઈ પણ પ્રકારની આપણને પ્રોબ્લેમ ના થાય એટલા મા એટલા માટે રસોઈ અ રસોઈ અ પછી કેટરિંગ અ સજાવટ અને સંગીત જેવી વ્ય એની પહેલા લેવી જોઈએ તેનાથી આપણને સમય પર ની તકલીફ ના થાય અ મહેમાનોની યાદી બનાવા માટે બધા અ જે પરિવાર વાળા છે એ દરેક સભ્યો સાથે બેસીને અને નક્કી કરીલે તો વ્યવસ્થા સારી થઈ જાય છે.
હા તમારી વાત એકદમ સાચી છે આપણને આ બધા અ વસ્તુઓની અ મીન્સ આપણને આયોજન પૂર્વ કરવું જોઈએ આપણને મહેમાનોની યાદી માટે પણ અ બધું બંદોબસ્ત કરવા જોઈએ લગ્નના આમન્ત્રણ પતાવીને વહેંચવામાં આવ્યું
બિલકુલ હવે તો ડિ
આ ભૂસડોની
બિલકુલ હવે તો ડિજિટલ યુગ આવી ગયો છે એટલે આપણે જો લગન પત્રિકા ફોન મોબાઈલ ઉપર કરીને અને પછી અ આપડા પરિવાર સભ્યોને અ સમય પહેલા અ પહોંચાવી દઈએ અ મેસેજના માધ્યમથી તો આવા જવાનો સમય અને ખર્ચ બેવું બચી શકે છે
હા આ તો વાત સાચી છે તમારી આજના યુગમાં અ અં અચ્છા. લિફાફા કે લગ્ન ના પત્રિકા આપવાની જરૂર નથી તરત જ એક જ એક જ ક્લિકમાં આપણે દૂર દૂર સુધી આપડે લગ્ન ના નિમંત્રણ પત્ર પહોંચાઈ શકી છે.
બિલકુલ અને આપણે આ જે આમંત્રણ પત્રિકાની જે ડિઝાઇન છે, એમાં પણ આપણે કેટલું બધું ડિજિટલ ના માધ્યમથી એને બહુ જ અ સારી રીતે પ્રસ્તુત કરી શકીએ છીએ અને આપણી પરંપરાગત રીતિ રી બાજુ. અને સંસ્કૃતિને મહત્વ આપવું એ જ આપણે મહત્વનું હોય છે એટલે આપણે કાર્ડ કે ડિજિટલ ડિજિટલ કાર્ડ તો આપણે ફોન ઉપર મૂકી દઈએ તો કઈ વાંધો નહી પણ આપણે આપણી જે પરંપરા રીતિ રિવાજો છે, જેને આપ પણને જ જ જીવંત રાખવા જોઈએ
અને પછી વર અને કન્યા માટે સુંદર વસ્ત્રો અને આભૂષણોની ખરીદી થાય છે. લગ્ન ના સ્થળને આકર્ષક રીતે સજાવવામાં આવે છે. એના પછી ભોજન માટે સ્વાદિષ્ટ વાનગીઓ નું આયોજન કરવામાં આવે છે, સંગીત અને મહેંદી જેવી કાર્યક્રમોની પણ તૈયારી થાય છે.
બિલકુલ મહેંદી તો મહિલાઓ માટે સૌથી અ બહુ બ જ પ્રસન્નતા એ લોકોને બહુ જ પ્રસન્નતા થાય છે અને મહેંદી તો બહુ જ મુખ્ય અ હોય છે, એમાં ઘરની મહિલાઓ મહેંદીનો જો પ્રોગ્રામ થાય છે, એમાં ગીતોની પ્રેક્ટિસ કરે છે, બાળકો પણ ગરબા શીખે છે અને ખૂબ ખૂબ આનંદ કરે છે લગ્નમાં.
હા. અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. બાર પ થી આવતા મહેમાનોને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવે. અને એના પછી લગ્ન ના દિવસે દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવે છે. છે.
બિલકુલ તો જ આપણે અવસર સારી રીતે પતે છે. અને ઘરની મહિલાઓ મહેંદી માટે સોરી ઘરની જે મહિલાઓ છે, એ ખૂબ આનંદ કરે છે. મહેંદી ના પ્રોગ્રામમાં અ નૃત્ય કરે છે. પછી અ બધા મહેંદી લગાવે છે, અને હવે તો બોલીવુડ થીમને પણ અપનાવે છે, તો મહેંદી ના દિવસે હર ગ્રીન કલર પછી હલ્દી ના દિવસે યલો કલર પછી એમ અલગ અલગ પ્રકારના ફંક્શન રાખવામાં આવે અને એવા એ પ્રમાણે કપડાં પણ પહેરે છે.
એકદમ સાચી વાત છે આજના સમયે લગ્ન ને બધા તહેવારોની જેમ અ ઉજવે છીએ કે એટલા ઘણા બા બધા વ્યવસ્થા કરવામાં આવી રહી છે કે બધાને આગ યાદગાર રહી જાય છે.
બિલકુલ અને આપણે જોઈએ તો આપણે બજેટનું પણ ધ્યાન રાખવું જોઈએ આપડ જેટલું બજેટ હોય એ પ્રમાણે જ આપણને લગ્નમાં ખર્ચ કરવો. જોઈએ ખર્ચ આપણી જરૂરિયાત મુજબ હોવો જોઈએ આપણા જરૂરિયાત થી વધારે દેખાડો કરવા માટે નહીં નહીં તો એ લગ્ન આપણા માટે પછી બહુ જ તકલીફ દાયક થઈ શકે છે.
એકદમ સાચી વાત છે, તમારી ઘણા લોકો અ દેખાવવા માટે ઘણા બધા ખર્ચા કરી દે છે, અને પાછા તે મતલબ તેમને રિગ્રેટ જેવું થાય કે એટલું ખર્ચા કેમ કીધું
બિલકુલ અને હવે જોઈએ તો કેટલી બધી મોંઘવારી થઈ ગઈ છે, તો દાગ લગ્ન ના જે કપડા છે, એ આપણને આપણા બજેટમાં સાદગી અને. સુંદરતા ને ખ્યાલમાં રાખીને પછી લગ્નમાં ખર્ચ કરવો જોઈએ જો. આપ વધારે પડતો ખર્ચ કરી દઈએ તો એ સારું ના કહેવાય અને મારા. તે તો લગ્ન સાદગીથી અને સુંદર બની શકે તો અને પરિવાર વાળો. જો સાથ હોય તો એ લગ્ન પ્રસંગ બહ જ સારો સારો આવશે. નીકળી જાય છે.
એકદમ સાચી વાત અને તમે જોયા જશો. કે લગ્ન ના સમય સગા સંબંધ. પણ એકબીજાની મદદ કરે છે, અને અ. લગ્ન ની તૈયારીઓ પરિવારના સભ્યોને નજદીક લાવે છે માત્ર બે વ્યક્તિઓનું નહીં પરંતુ બે પરિવારનું મિલન છે.
એક તો બિલકુલ સાચી વાત કરી અને આજ તો આપણે ભારતીય સંસ્કૃતિની ખાસ. છે, કે કૃષિ પ્રસંગ એ એક થઈ જાય છે, અને સારી રીતે આ અવસર પૂરો કરે છે.
એકદમ સાચી વાત છે, તમારી. અને આપણને સ્વચ્છતા શિસ્ત અને મહેમાનો ન સન્માન નું ખાસ ધ્યાન રાખ રાખવું જોઈએ.
બિલકુલ એ તો તમે સાચું કીધું અને આપણે જોઈએ તો આપણે જ્યાં લગ્ન. હોય એ આપણા ઘરથી બ દૂર પણ નહી બુક કરવું જોઈએ નહી તો. જવામાં આપણને સમય વધારે અ જાય છે, અને જે આપણે. મહેમાનોની જે વ્યવસ્થા કરીએ છેએ એમાં પણ આપણને બહુ તકલીફ થાય છે. એટલે લગ્ન સ્થળ અને આપણું ઘર નજીકમાં જ હોવું જોઈએ.
હા આ વાત તમારી એકદમ સાચી છે, અને પછી. આપણે જોયું છે, હા બોલો.
હા અને આજકાલ તો અ એવી રીતે પણ લગ્ન થાય છે, કે બંને. વર અને બેવું પક્ષ એક જગા રિસોર્ટ બુક કરી લે અને પછી ત્યાં જ બ બધા લગ્નના બધા જે ફંક્શન્સ છે, એક જ જગ્યાએ થઈ જાય. તો અને ખર્ચો પણ બરાબર થઈ રહે છે, તો એ કોઈને મોંઘું પણ નથી. નથી પડતું અને ખર્ચ પણ. ઓછા ખર્ચમાં લગ્ન થઈ જાય છે.
એકદમ સાચી વાત. હ પ્રોપર પ્લાનિંગ હોય તો લગ્ન પણ અ. થઈ જાય સારી રીતે અને વધારે ખર્ચા પણ નહી થાય.
બિલકુલ. એ તો બિલકુલ ચોક્કસ વાત કરી તમે અને આપણે જોઈએ તો અ લગ્ન પહેલાની જે આપણે તૈયારીઓ કરીએ છીએ એમાં જે વડીલો પહેલાના સમયમાં તો. અલગ જ વ્યવસ્થા હતી પણ હવે તો આજનો જમાનો આવી. છે, તો આજના જમાનામાં આપણે બધી જ જેમ કે કેટરિંગની અને. સજાવટની અને આ બધી વ્યવસ્થા આપણે બુકિંગ કરાવીને પછી. પછ નિરાત્રે આપણે ઘરે આરામથી રહી પરંતુ પહેલાના જમા. માં આ બધી વ્યવસ્થા લોકો જાતે કરતા હતા.
હા તેથી જ લગ્નની તૈયારી પ્રેમ ઉત્સાહ એકતા અને આનંદથી કરી. જોઈએ જેથી આ પ્રસંગ સૌ માટે યાદગાર બની રહે.
બિલકુલ તો ચાલો આ લગ્ન વિશે વાત કરીને તો બહુ જ સારું. લાગ્યો અને હવે ફરીથી કોઈ નયા ટોપિક વાત કરીશું. હમણાં રજા લઈએ જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ